હલ્લો
હા હાલો હાલો જય શ્રી કૃષ્ણ હા મજામાં હો હ તમે કેમ છો
હું પણમજામાં,
હમમ
શું આપડો અત્યારે, પૈસા કેટલું બચાવવાની જરૂરિયાત થઇ ગઈ છે નઈ ગમ્મે ત્યાં ખર્ચા ન કરવા જોઈએ
હમમ હે ને એમને આપડે કઈ કાંઈ પણ ખર્ચો ન કરવો હોય ને એમને બજારમાં નીકળ્યા હોય તોય આપણાથી કંઈ ને કંઈ લેવાઈ જાય છે, હ હ જો આપણે એક વસ્તુ લેવાની હોય નેતો બે- ત્રણ વસ્તુ લેવાઈજાય એટલે ખર્ચો. તો બોવજ થઈ જાય છે પણ આપણે બચાવવાજ પણ જોઈએ છે
સાચું છે અત્યારે આપણે જેમ બચાવશું તો આપડે આપણા છોકરાંવને સારુ શિક્ષણ આપી શકશું સારા કપડા પેરાવી શકશું આરોગ્ય માટે તો આકસ્મિક કહેવાય ગમે ત્યારે ક્યારે બીમારી આવી જાય કંઈક પણ આકસ્મિક ખર્ચા આવી જાય તો શું કરવાનું, એટલે આપડે પૈસા બચાવ્યા હોય તો આપડે કોઈની પાસે માંગવા ન પડે આપડે બચાવ્યા હોય તો આપડે એ એ કામમાં આવી શકે, એટલે જેમ બને એમ ઓછા ખર્ચા કરવા જોઈએ,
હા સાચી વાત છે આપણે કેવું કરવું જોઈએ કે ભઈ અ જયારે આપણને આપડી જે ઇન્કમ હોય આપડે જે જો જોબ કરતા હોય તો, એ રીતે કે જે આપણે જોબ કરતા હોય એમાંથી આપણે અમુક ભાગ છે, એ આપડે, સીધો કઈ ને કઈ જગ્યા એ રોકાણ કરીજ દેવું જોઈએ આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે ચાલો એમ, આપણે રોકાણ કરી શકીએ છીએ બેન્કમાં છે કે પછી પોસ્ટમાં છે કે પછી આજકાલ તો ભઈ આ અ કેવું ઘણી જગ્યાએ એવી રીતે રોકાણ આપણે કરી શકીએ છીએ, મહીને નાની નાની બચત નું
હા એ કેવું હોય કે અત્યારે પેલા સોની હોય છે ને બજારમાં જ્વેલર્સ વાળા એ લોકો પણ એક, એ મહિને મહીને આપડે હજાર રૂપિયા પાંચસો રુપિયા આમ ભલે આપણને એવું લાગે કે, અ આમાં શું નાખવાનું આપણને હજાર રૃપિયા તો વધારે મળે છે પણ આમ આપણે નથી ભેગા કરી શકતા પણ ત્યાં આપડે ભેગા કર્યા હોય ને, તો નાનું નાનો અમથોય દાગીનોય આવી જાય જેમ કે બાર મહિનાના આપડે બાર હજાર ભર્યા હોય ને, બાર મહિનાના આપડે એક એક હજાર ભયરા હોય ને તો બાર હજાર આવે પણ બાર હજાર ની ઉપર એ લોકો એક હજાર આપણને વધારે આપે. પણ ઈ તેર હજાર નો દાગીનો કોઈ પણ નાનકડો અમથોય આવી જાય એટલે આપણા ભવિષ્યમાં કામ આવે જેમ કે છોકરાઓ ને અત્યારેતો, અ હમળે આ મોટા થઈ જાય એનું કઈ નક્કી હોતું જ નથી આ, દિવસો જતા ક્યાં વાર લાગે છે, પછી આગળ જતાં એને એના મેરેજ કરવાના હોય, તો થોડાક ઘણા... એ પૈસા હોય, દાગીના હોય તો આપણે એને આપી શકીએ. છોકરો હોય તો વહુને આપી શકીએ, દીકરી હોય તો એને આપણે આપી શકીએ અને બીજી રીતે આપણે ભેગા કરીએ, જેમ કે વીમા પૉલિસી એવી રીતે આપણે કર્યું હોય. બીજી રીતે આપણે ભેગા કરીએ, જેમ કે વીમા પૉલિસી એવી રીતે આપણે કર્યું હોય. શિક્ષણમાં જરૂરી બને એ બધા પૈસા
હા, એકદમ સાચી વાત છે. એ તમે જે જ્વેલરીવાળાની વાત કરી ને, હા, એવી સ્કીમ હોય છે. મેં પણ જોઈ છે. અને પછી આપણા બર્થડે ને એવું બધું આવતું હોય ને, એટલે આપણે હજી થોડોક એ લોકો બેનિફિટ આપે અને પછી એમાં આપણને એક ના, હા અને જો આપણને સગવડ હોય તો થોડીક મોટી રકમ પણ આપણે ભરી શકીએ ને, સરસ એ દાગીના ભેગા કરી શકીએ, કારણ કે એકસાથે તો લઈ ન જ શકીએ. તો આવું થોડુંક-થોડુંક જો આપણે ભેગું કરેલું હોય ને તો આપણને જ્યારે જરૂર હોય ને, ત્યારે આપણને એકદમ લોડ નથી રહેતો. પડતો અને જો આપણે એ જોઈએ છીએ કે, હા
હું ખુદ પહેલા માનતી હતી કે હજાર રૂપિયામાં વધારો આવે? પણ મેં ધીરે-ધીરે, નાનું-નાનું કરીને ઘણું બધું વસાવી લીધું. મારા હસબન્ડ કહે કે, આમાં તને ફાયદો ન થાય, જ્વેલર્સવાળાને જ થાય. તો મને મારો ફાયદો દેખાય છે એનો એ જોતા હોય એ પ્રમાણે મને મારો ફાયદો દેખાય છે. થતો કે હું આમ નથી, હું દસ હજાર રૂપિયા ડાયરેક્ટ ખર્ચો કરીને નથી લઈ શકતી... ત્યારે દસ હજાર રૂપિયા ભેગા થયા હોય તો હું નાનકડી બુટ્ટી તો લઈ શકું ને કાનમાં પહેરવાની એટલે, એમ એવી રીતે. નાનું-નાનું કરીને મેં ઘણું ભેગું કર્યું છે. એટલે હંમેશાં આપણને નાનું-નાનું દેખાય, નાનું પણ એ છે ને, ભવિષ્યમાં આપણને કામ જ આવતું હોય
હા, સાચી વાત છે. અમુક તો આપણી જરૂરિયાતની વસ્તુ હોય, એની તો આપણે ખરીદી કરવી જ પડે. પડે તો આપણે ત્યાં પૈસા ખર્ચવા જ પડે, જેમ કે આપણને અનાજ કરિયાણું લેવું પડે, આપણને જમવાનું તો જોઈએ જ, તો ત્યાં આપણને પૈસા ખર્ચવા જ પડે. પડે છે, ફરજજિયાત એ ઉપરાંત આપણે એ જોઈએ કે હાલ શિક્ષણ છે બાળકોનું તો એમાંય આપણે ફી અને એવું બધું ભરવું જ પડે છે. એટલે એવી રીતે અમુક વસ્તુઓ માટે તો આપણે પૈસા ખર્ચવા જ પડે છે, કોઈ જગ્યાએ. આપણે લગ્ન પ્રસંગે કે નાનો-મોટો કોઈ પ્રસંગ હોય, તો આપણે વ્યવહાર કરવા પડે છે. તો આપણે ન ઈચ્છતા હોઈએ તો પણ એ પૈસા ખર્ચવા જ પડે છે, પણ એ જરૂરી છે. પણ ઘણા લોકો શું કરે છે? બિનજરૂરી ખર્ચ કરી નાખે છે, ફેશન પાછળ પછી દેખાડો કરવા માટે એની પાસે બાઈક છે તો હું પણ બાઈક લઉં, એમની પાસે ફોર-વ્હીલર છે તો હું પણ લઉં. પછી શું, અત્યારે તો... પેલું લોન હોય છે ને, તો લોનના હપ્તા ભરવામાં પછી આપણને પાછળ કંઈ બચતું નથી.
સાચું છે ને? ઘણા લોકો એવા ખર્ચા કરે છે કે શું કહેવાય, ખબર નથી પડતી. અ કે જે ખોટા ખર્ચા જેમ કે છે ને વ્યસનો બધાને હોય છે અત્યારે ઠેર ઠેર આપણે જોય ને તો માવાની લારીઓ હોય ને અહિયાં બસ માવાને અ પાન મસાલા ને બીડીને એવું જ એ તો ખોટા ખર્ચા કહેવાય કે જે છોકરાઓ છોકરાઓને આ જેમાં જેન્ટસ હોય છે એ બધા અ એવા ખોટા ખર્ચા કરે છે ને છોકરીઓ શું હોય કે દેખાડો કરી કરી બધા મેકઅપ કીટમાં અને એ બધામાં ખર્ચા કરે છે. જે કાઈ જરૂરી નથી અ ચાલો લગ્ન પ્રસંગ મા અને આ નવરાત્રી આવે કે દિવાળી આવે કઈ તહેવાર આવતા હોય એ બધામાં આપણે અ લેતા હોય ને તો ચાલે પણ પછી આ તો અત્યારે તો ફેશન બની ગઈ છે બધા હાલમાં મેકઅપ કરીને રસ્તા ઉપર એ ફરતાં હોય છે. ને કંપની મા ની એમાંય જોબ કરતા હોય તો મેકઅપ ફૂલ કરીને જાતા હોય તો એ બધા અ વગર ફોકટના ખર્ચા કેવાય
હા સાચી વાત છે ને પછી ઘણા ને તો એમ હોય કે હાલ ને આવું કપડાં લીધા તો હુંય એવા કપડાં લઉં એને એ ચપ્પલ લીધી તો હુંય એવી ચપ્પલ લઉ એટલે આ બધું કેવું ખોટા ખર્ચા હોય છે. અમુક જે આપણે જેનાથી ચાલતું હોય તેનાથી ચલાવી લેવાનું હોય પછી બીજાનું જોઈ જોઈને આપણે એવું ના હોય કે આપણે ચાલો લઈએ જ લઈએ. તો આપણે આપણે પૈસા બચાવી શકીશું અને જે આપણી આવક હોય ને એમાં પેલાજ આપણે અ ચાલો જેટલું છે એના અમુક ટકા દસ ટકા વીસ ટકા એવી રકમ આપડે બચાવી અને મૂકી દેવી જોઈએ. કે જે પાંચ વર્ષે કે દસ વર્ષે કે એ આપણને જ્યારે ખરેખર જરૂર હોય ને ત્યારે એ આપણને કામ લાગે છે. ને આ તમે કીઘુ કે વીમા પોલિસીને હવે તો સાચી વાત છે અત્યારે આપણે મેડિક્લેમ હોય છે. તો આપણે આમ પૈસા ન ભેગા કરી શકીએ પણ મેડિક્લેમ નો જે ભરેલા હોય આપણે દર વર્ષે ભરતા હોય એનુ પ્રીમિયમ તો જયારે આપણને અચાનક બીમારી આવી જાય તો એ લોકો પછી આપણને બધો જ ખર્ચો આપ તા હોય છે તો ત્યારે આપણને પછી આમ ભારે ન પડે.
સાચી વાત આપડે કોઈની પાસે માંગવા ન પડે આપણી પાસે ન હોય તો ઓલું આપને મેડિક્લેમ વાળા જ આવી જાય આપવા માટે એ આપડો બધો ખર્ચો કાઢી નાખે ને તમે કીધું એમ ફેશન ની પાછળ ચાલો ત્યાં તો ફેશન કેવી થઈ ગઈ છે ખબર આ ચાલો આપડે નાની અમથી દુકાનોમાં તો હવે જાતા જ નથી હવે તો મોલમાં જ અ બ્રાન્ડેડ કપડા ની પાછળ ખર્ચા કરે છે હવે તો નાનું અમથું એક એક ડ્રેસ લેવા જાય તોય સાતસો આઠસો રૂપિયા હજાર રૂપિયા પંદરસો રૂપિયા એવા ખર્ચા કરનાર પેલે એવું નહોતું થતું પેલે બધા મીડિયમ અ પેલી મીડિયમ બધી દુ કાન હોય ને એમાંથી ખર્ચા કાઢી લેતા એમાંથી કપડા ની ખરીદી કરતા હવે બધા બ્રાન્ડેડ પાછળ ગાંડા થયા છે. બ્રાન્ડેડ શૂઝ જોઈએ, બ્રાન્ડેડ ચપ્પલ જોઈએ, બ્રાન્ડેડ કપડા જોઈએ એના એ ખોટા ખર્ચા કેવાય.
હા અને પાછું એમાં કેવું કરે લોકો કે ભાઈ એક ને એક ના ચાલે ને થોડાક દિવસ બસે પછી ડ્રેસ હોય તો એ એક બે કે ત્રણ ચાર વાર પહેરીને પછી એમ કે કે ના આ તો મેં બહુ બધી વાર પહેરી લીધો. તો એવું બધું થાય છે. ને લગ્ન પ્રસંગમાં હવે તો કેવું કરે છે, બધા થીમ રાખે છે. કે હા ભાઈ આ કલરના પહેરવાના અથવા તો વેસ્ટન પહેરવાના, અથવા તો ઈન્ડોવેસ્ટર્ન ને આવું પહેરવાનું તો આપડે ફરજયાત ઘણી વખત ખોટા ખર્ચા છે, કે એવું લોકો કોઈએ ના રાખવું જોઈએ તો-તો આપણે કેવું, ફરજીયાત એ બધા લેવા જ પડે છે, ને એ પચીસો ત્રણ હજારથી નીચે કંઈ આવ તુ જ નથી.
હા હવે તો પેલું હલ્દીમાં તો બધા યલો તો થઈ ગયા છે, ફરજિયાત બધા યલો જ પહેરવાના એટલે આડા દિવસે તો યલો કોઈ પહેરતું જ નથી હવે પીળા કલરના કપડા
સાચી વાત
હવે તો કોઈ આડા દિવસે નથી પહેરતોું કે હું હલ્દીના પહેરીને આવ્યો અત્યારે એમ કે
એજ-એજ ને આપણને તો એ બધું હવે આજ બધા ખર્ચા બધા આપણને આમ લાગે છે. હવે એ લોકો એવું કે કે ચાલો ભાઈ હવે આપણેે આ કલરની સાડી પહેરવાની અથવા તો આ કલરનું આવું પેરવાનું તો આપડે તો લેવું જ પડે ફરજયાત તો એ ખોટો ખર્ચો થઈ ગયો ને પણ એવું ના રાખવું જોઈએ ભાઈ જેને જે હોય તે પહેરીને આવે ભાઈ એવું જ રાખવાનું હોય તો તો શું કે આપણે આપણા પૈસાને આપણે બચાવી શકીએ ને બચાવે કેટલા પૈસા હશે તો એ એક આપડે આપણું આર્થિક જીવન કેવું કે ઈ મજબૂત બને છે, આપણે થોડુંક આમ બચાવવાની ટેવ હોય ને તો એ આપણને એમ થાય કે ના ના આપણી પાસે છે, એમ
સાચું છે, અત્યારે ખર્ચા એટલે જેમ કે આપડે પૈસા બચાવવા બહુ જરૂરી થઈ ગયા છે. ગમે ત્યારે આકસ્મિક આવી જાય ને ત્યારે એજ કામમાં આવી જાય. સારું ચાલો તમારી સાથે વાત કરવાની મજા આવી.
હા સારું-સારું ચાલો રાખું હો, જય શ્રી કૃષ્ણ હા, જય શ્રી કૃષ્ણ.